હેલો. હા, નમસ્તે મિત્ર. હલો ય
હા, જરૂર. બાળપણ આપણા જીવનનો સૌથી અને સુંદર હલો.
અવાજ આવે છે મારો?
હા, આવે છે.
હા, ઓકે તો આજે આપણે બાળપણ વિશે વાત કરીએ.
હા જરૂર
હેલો
હલો અવાજ આવે છે
હા આવે છે
હા બાળપણ છે ને આપણા જીવનનો સૌથી સુંદર અને નિર્દોષ સમય ગણાય છે એમ
સાચું કહ્યું બાળપણમાં કોઈ ચિંતા કે જવાબદારી હોતી નથી બસ ભણવું રમવું અને આનંદ કરવો
હા નાની નાની વાતમાં પણ આપણેે ખુશી મળતી હોય મિત્ર સાથે રમવું પરિવાર સાથે સમય પસાર કરવો એ આપણને એમ ખુબ જ ગમતો હોય એમ
તને બાળપણની કઈ વાત સૌથી વધુ યાદ આવે
મને આ મારી બેનપણીઓ સાથે આમ સંતા કુકડી રમતા અ દોરડા કૂદવું પછી ઘર ઘર જેવી રમતો રમતા એ બધું યાદ આવે
હા મને મારા દાદી પાસેથી સાંભળેલી વાર્તાઓ ઉનાળાની રજાઓ ઉનાળા ની રજામાં મામા માસી ને ઘરે રોકાવા ગયેલા દિવસો પછી શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેવો શાળાના મી ત્રો સાથે રમવું આ વગેરે છે મને ખુબ યાદ આવે
હા અને તે દિવસોમાં મોબાઈલ ઓછા હતા એટલે આપણે બહાર પણ રમતા અને કુદરતનો પણ આનંદ માણતા હતા ત્યારે તો
હા એ વાત તારી એકદમ સાચી કેમકે આ જમાનામાં અત્યારના સમયમાં છે તો આજે ઘણા બાળકો છે મોબાઈલ માં વધારે સમય પસાર કરે બાળકો મોબાઈલ વાપરે એટલે એ લોકો બાર રમવા જાતા નથી અને કુદરત શું છે એનો આનંદ માણી શકતા નથી મોબાઈલમાં છે એ બધું વિડિયો ગેમ્સને બધું રમ્યા કરે છે એટલે બહારની દુનિયા શું છે એ અત્યારના બાળકોને ખબર જ નથી એના કરતા આપણો સમય છે ખુબ જ સારો હતો ત્યારે આપડે મોબાઈલ માં નહી પણ આપણેે બહાર ની ગેમ આઉટડોર ગેમ્સ વધુ રમતા એટલે આપણને ઘણું બધું જાણવા પણ મળતું અને આપડે તંદુરસ્ત પણ રહેતા આજે બાળકો મોબાઈલ જોયા કરે છે એનાથી બાળકોની આંખો ખરાબ થાય છે એને માનસિક કોઈ બીમારી આવે છે એના કરતા જો બાળકો છે બાર રમતા હોય તો વધારે સારું રે
હા અને ત્યારે બાળપણમાં શિક્ષકો આપણને પ્રેમથી ભણાવતા અને આપણને સારા સંસ્કાર પર શીખવતા અને ત્યારે સ્કૂલમાં આમ આપડે ગ્રાઉન્ડ પર આમ બધી અલગ અલગ રમતો રમાડતા અને તે એક્ટિવિટી પણ થતી અને અત્યારે પણ અને અત્યારે આપણને અમુક ટાઈમ હોય કે અત્યારે એમ કસરતના પણ આમ ક્લાસ આવતા અલગથી ને એ બધું હોય પણ અત્યારે તો એ બધું મોસ્ટલી બહુ ઓછું થઈ ગ્યું છે
હા એ વાત સાચી છે બાળપણમાં શીખેલું શિસ્ત પછી સત્ય અને મહેનત છે આખા જીવનમાં આપણે કામ લાગે છે આપણે જે બાળપણમાં બધું શીખ્યા હોય એવા સમજાય છે કે અત્યારે આપણે ક્યાંય જોબમાં જઈએ કે આપણેે ક્યાંય બી આમ આપણે બહાર ફરવા જઈએ કે ઘરની બહાર નીકળીએ એટલે શિસ્ત છે સત્ય છે અને આપડી જે બાળપણમાં કરેલી મહેનત છે એ આપણને ખૂબ કામ આવે છે એ હવે બધું ફીલ થાય છે
હા અને આમ શાળાનો પેલો દિવસ પણ આમ અલગ જ હોય
હા એ તો છે શરૂઆતમાં મને થોડો ડર લાગતો હતો પણ પછી નવા મિત્રો મળ્યા એટલે શાળા ગમવા લાગી અલગ અલગ મિત્રો મળ્યા એની સાથે સારી એવી ભાઈબંધી થઈ પછી એકા બીજાને મળ્યા અને પછી બધું સારું લાગવા માંડ્યું શાળા અને શિક્ષકો બધું જ ગમવા લાગ્યું
હા અને મને પહેલા આમ શરૂઆતમાં થોડું આમ રડવું આવતું હતું અને શિક્ષકો પણ શિક્ષકો એ પ્રેમથી આમ સમજાવ્યું અને ફ્રેન્ડ્સ પણ સારા હતા અને આમ ત્યારે આમ બધું સારું હતું તો થોડીક હિંમત મળી એમ
હા એ તો છે થોડું નવું હોય એટલે આપણે થોડું હાર્ડ પડે થોડુંક અલગ લાગે પણ શિક્ષકોનું પ્રેમાળ વર્તન હોય પછી આપડા ફ્રેન્ડ્સ છે જે આપણે સપોર્ટ કરે એટલે પછી વાંધો નહી આવે આપડે એવું હવે બાળપણમાં કરેલી ના ની નાની શારતો યાદ કરી આજે પણ હસું આવી જાય ક્યારેક સ્કૂલ ટાઈમમાં આપડે એવી મસ્તીઓ કરેલી હોય ને
હા અને પરીક્ષા પૂરી થાય પછી જે આમ પછી આમ મળતી રજાનો એ આનંદ કઈક અલગ જ હોય કે હવે આ પરીક્ષા પૂરી થઈ ગઈ તો હવે થોડો ટાઈમ આપણેે આમ આનંદથી રમી શકશું મામા ના ઘરે જઈશું એમ એ બધા આનંદ આમ અલગ જ હોય
હા એ તો છે પરીક્ષા પૂરી થાય પછી જે વેકેશનનો રજાઓનો સમયગાળ હોય એમાં એનો આનંદ જ કઈક અલગ હોય આપણને હવે તહેવારોની ઉજવણી છે એ પણ ખુબ મજાની થતી બાળપણમાં ત્યારે તો આમાં નવા કપડા પહેરવા મીઠાઈ ખાવી અને પરિવાર સાથે ઉજવણી કરવી એ પણ એક મોટી વાત હતી હવે ના બાળકો જોઈએ તો જનરલી એ લોકોને એવું કઈ હોતું નથી અત્યારે તો બધું કોમન થઈ ગયું છે પણ આપડા ટાઈમે નવા કપડાં લેવા મીઠાઈ આવે ઘરમાં એ પણ બહુ મોટી વાત હતી
હા અને બાળપણમાં દરેક તહેવાર આપડે આમ ઉત્સાહ અને આનંદ થી ભરેલો હતો કે ત્યારે બધા આમ સાથે મળીને તહેવાર ઉજવે આમ એકબીજાના ઘરે જાય આમ શુભેચ્છા પાઠ બધું અલગ હતું ને અત્યારે તો બધા મોસ્ટલી મોબાઈલમાં જ એકબીજાને કહી દઈએ
હા એ છે મોબાઈલ આવ્યા એટલે ફેસ ટુ ફેસ મીટિંગ છે એ બધું ઘટતું ગયું હવે બાળપણ છે આપણને પ્રેમ મિત્રતા પછી સહકારને નિર્દોષતા એવું ઘણું બધું આપણને શીખવે છે
હા અને બાળપણમાં આપણેે આમ સારા સંસ્કાર આપણને મળેલા સારા સંસ્કાર વ્યક્તિના સમગ્ર જીવનને આમ સુંદર કેવી રીતે બનાવવું અને ત્યારે આપણને શાળા અ માંથી બી અને પરિવારમાંથી પણ આપણને જે સંસ્કાર મળતા એનું આમ આપડે
આમ અ આપણા જીવનમાં આમ અગત્યની પાઠ કેવાય એમ
હા એ તો છે હવે બાળપણમાં આપણેે જે સંસ્કાર મેળવેલા હોય એ આપડા વ્યક્તિગત જીવનમાં ઉતારીએ તો આપડું જીવન છે એ કઈક અલગ જ સુંદર પ્રકારનું બની જાય છે તમે સંસ્કારને અપનાવો તો આખું તમારું જીવન છે એ બદલાય જાય છે
હા અને ત્યારે આપણને જે આપડા બાળપણ ના દિવસો હ તા એ પણ અત્યારે આપણને આમ ખુબ યાદ આવે એમ કે ત્યારે કેટલું સારું હતું આમ આપડી લાઈફમાં ત્યારે એટલો સ્ટ્રેસ નતો કે હવે આગળ શું થશે કે એ બધું અને અત્યારે તો હવે આમ થોડા મોટા થયા તો આપણને એમ થાય કે હવે આગળ આપણે ફ્યુચરમાં શું કરશું જોબમાં શું કરશું ને એ બધું
હા એ તો તારી વાત એકદમ સાચી છે એટલે લાઈફમાં તમે ગમે એટલા સક્સેસ થઈ જાવ ગમે એટલી સફળતા મળી જાય પણ બાળપણના દિવસો ફરી ક્યારેય પાછા નથી આવતા હવે અત્યારનો ટાઈમ આપડો એવો છે કે હવે આપણે બાળપણના દિવસો ખૂબ જ યાદ આવે છે શાળામાં રમેલા મિત્રો સાથે આપડા ટીચર્સ સાથેની યાદી એ બધું જ આપણને ખુબ જ યાદ આવે છે પણ હવે આપણને બાળપણના દિવસો પાછા મળતા નથી એટલે. એટલે ગમે એટલા સફ પણ બાળપણના દિવસો બેસ્ટ હતા એમ ત્યારે કોઈ પણ પ્રકારની કઈ ચિંતા નહી એમ.
હા અને ત્યારે આપણે સ્કૂલમાં જે આપડા ફ્રેન્ડ સાથે જે સમય વિતાવ્યો હોય એ અને ત્યારે તો આમ ફ્રેન્ડ સાથે આપણે મસ્તી કરી હોય તો સ્કૂલમાં આપણને શિક્ષકો અમુક પનિશમેન્ટ પણ આપતા હોય. ટ્યુશન જતા હોય તો ત્યાં પણ આપણેે ઘણી મસ્તી કરતા હોય ને બાર આપડા સોસાયટીમાં કે ગમે ત્યાં રમતા હોય ત્યાં ફ્રેન્ડસ હોય આપડા તો એ બધી બી આપડી યાદો હોય એ બધી મીઠી યાદો આપણે હંમેશા સાચવીને રાખી વી જોઈએ
હા એ તો છે આપડે કોઈ પણ સારી સારી મોમેન્ટસ હોય કે કોઈ એવા કડવા અનુભવ પણ હોય આપણી લાઈફમાં પણ એ બધું આપણે સાચવીને રાખવું જોઈએ કે આપણેે જ્યારે યાદ કરીએ ત્યારે આપડા ચહેરા ઉપર આમ સ્મિત આવી જાય એવા દિવસો આપડા હોવા જોઈએ બાળપણના.
હા અને આપડે આમ અમુક આમ સાયકલમાં જતા હોય તો ત્યારે પણ આપડે આપડા ફ્રેન્ડ સાથે જતા હોય ત્યારે પછી અમુક ફ્રેન્ડસ હોય જે આપણી સોસાયટીમાં પણ રહેતા હોય સ્કૂલમાં પણ સા હોય ટ્યુશનમાં પણ સાથે હોય તો એ બધી આપણી આમ આમ ખુબ સારી મેમરી હોય જે આપણે જયારે સ્કૂલમાં હોય કે નાના હોય બાળપણમાં ત્યારે એ બધી મેમરી હોય પણ અમુક ટાઈમ થાય અને પછી આપણે જેમ મોટ થાય કોલેજમાં આવીએ જોપ પર લાગીએ ત્યારે એ બધા દિવસ બહુ યાદ આવે કે નાના હતા તો સારું હતું. તું કે આવું હતું. આમ બધા સાથે રમતા ત્યારે કઈ આમ ચિંતા ન હતી કે બધું આમ ત્યારે આમ સારું રાખતું અને હવે મોટા થાય અને અત્યારના બાળકો પણ આમ નાના હોય તો ત્યારે પણ એ લોકોને જ અત્યારે એટલો સ્ટ્રેસ આપી દેને ભણવામાં પણ કે એ લોકોનું બાળપણ પણ અત્યારે એ લોકો શાંતિ થી ન જીવી શકે.
હા એ તો છે એટલે બાળપણના દિવસો છે એ ક્યારેય પાછા નથી આવવાના એટલે આપણે બાળપણની મીઠી યાદ છે ને હંમેશા સાચવીને રાખવી જોઈએ બાળપણ છે એ ટૂંકમાં કહીએ તો જીવનનો સૌથી અમૂલ્ય સંપત્તિ છે સૌથી અમૂલ્ય. એકદમ કિંમતી હિસ્સો છે.
હા.
સારું ખુબ સરસ આપણો સંવાદ થયો તો આજનો આપણો સંવાદ બાળપણનો અહીયાં જ પૂર્ણ કરીએ.
હા સારું આ તમારા થેન્ક યુ હવે આપડે કોઈ નવા ટોપિક વિશે કે એના વિશે વાત કરવા આપણેે મળીશું-
હા પાકું સારું ચાલ થેન્ક યુ.
હા થેન્ક્